હલો, જય માતાજી, કેમ છો? હલો.
હલો. અવાજ સંભળાય છે તમને મારો?
હા, હા.
હલ્લો.
હલો હા બોલો-બોલો, શું કહ્યો છો? બરોબર, મજામાં. થઈ ગઈ રસોઈ પાણી? હલ્લો.
હાલ્લો.
મારો અ મારો અવાજ તમારો સંભળાય છે હલો-હલો, મારો સંભળાય છે? હલ્લો? મિરાલી બરોબર. તમે કેમ છો?
બસ મજામાં છું. શું ઘર ચાલી રહ્યું છે, કેવા છે?
એક તો ગરમી કેટલી છે, વરસાદ પડ્યો તો જોઓ ને.
અમારે અહિયાં-અહિયાં એક ઝાપટું વરસાદનો આવી ગયો.
હા. આજે આ, હતું સવારના કચ્છમાં પણ વરસાદ હતું.
કચ્છ માં વરસાદ હતો ને, હા, હા. અત્યારેય હા, બસ ખાલી કપડા લઈ લીધા અંદર એટલે વરસાદ જતો રહ્યો.
શું શું જતો રહ્યો કપડા ભલે ભીના થાત નો વાંધો નથ
ના, ના, પછી લઈ લીધા કપડાં, પછ પાછા સુકવી દીધા.
હા હવે આવશે વરસાદ, હવે આજે અમાવસ થઈ ગઈ ને, એટલે આજે અહિયાં તો તડકો કો ચે કાલે વરી અષાઢી બીજ છે મોટી તમે અષાઢી બીજ માનો ના માનો?
જગન્નાથજી ની રથયાત્રા નીકળે
હા, ત્યાં નીકળે બરોબર છે. અને ઓ માજન માં આપના માજનમાં પણ હોય પ્રસાદ નું જમણ હોય બધું હોય હવે. અમુક ઠાકાણે કરે છે અમુક ઠાકાણે નથી કરતા.
આમાં છે ને શું છે કે અમદાવાદ સાઈડનું થોડું બારે છે. અમદાવાદમાં બહુ મોટી જગન્નાથજી ની રથયાત્રા
હા, બઉ બઉ નીકરે.
હા, તમે પોટા જગન્નાથ જી શું ફરી આવ્યા છો?
શું કીધું?
જ તમે જગન્નાથજી એ દર્શન કરી આવ્યા?
હા, હા.
જગન્નાથપુરી એમ.
ના જગન્નાથ પુરી જ-જઈ આવે દસ
ત્યાં હા કેવું છે ત્યાંનું મને જરા જણાવશો જગન્નાથ જેવું ક્યારેય દર્શન કરવા નથી ગઈ.
અમે અમે ગયા તા બધા મારી બેબી ના સાસુને સસ ત્યાં ગયાતા પછી દ્વારિકા એ બાજુ જઈ આવ્યા. રાજકોટ જઈ આવ્યા વીરપુર જઈ આવ્યા, ચામો અહિયાં ક અને સારંગપુરના ગણપ હનુમાન બાપા હતા. ત્યાને, બધાક જઈ આવે હવે દિવાળી પાછળ છે ચારધામ ની જાયાત્રા નું.
ચાર ધામને એટલે મતલબ તમે જે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં જાઓ કે કડે ફેલી ટ્રેન માં જતો.
આમ ટ્રેનમાં જઈએ પછી ત્યાં કરીને હમણાં અમે અહીં દ્વારિકા ગયા ત તો પછી જામનગર બધા ઉભા ત અમે. મારા બે દીકરા ના સાસુ સસરા સાલી બધી એ કચ્છમાં હતા કચ્છ થી પોતાની ગાડી લઈને જામનગર આવ્યા અમે અહં થી મુંબઈ થી ટ્રેન માં જઈને પછી જામનગર ઉતર્યા જામનગર થી પ્રાઇવેટ ગાડી કરીને પચી ગયા ત.
બરાબર છે એવી રીતે ગેલા છે.
હા ગ્રુપ હોય ને તો પછી મજા આવે ને આપને એક એકલા એકલા મજા ના આવે.
એવું છે હા દ્વારકા ના ઓ પેલા પાવન પગ ચર્ન?
હા, અહીંયા કને યા હનુમાન નો છે ને આમ કયો હમણાં નામ. ો તો અ
સારો
આ સારંગપુર. માં ત્યાં ગયા તા પછી બાજુ હા. પઈ યા ઓલી બાજુ આવે છે ને મંદિર, વીરપુર આવે છે. પછી આ, હા યા કને જઈ હા. ખીચડી રાત રોકાણા હતા, રાતના રોકાણા તા અમે.
સરસ.
કઢી ખીચડી, અહિયાં કને આણંદીમાં કેવી મસ્ત થાય.
કંઈ જગ્યાએ?
આણંદી વીર, અહિયાં તને છે ને પૂના બાજુ વીરપુરનું છે ને આણંદી-આણંદી.
એટલે મને નથી ખ્યાલ એ.
હા આણંદી વીરપુર પુનામાં જઈએે ને તો આણંદી આવે છે ત્યાં કરીને જલારામ બાપાનો-
અચ્છા
હા આનંદી હા આનંદી ગમ
બ
આ ગામ ન નામ છે આણંદી કહેવાય પુના થી થોડુંક લાંબુ પડે ત્યાં કને ત્યા આવે છે ને દિવાળી પછી જલારામ જયંતિ.
બરાબર!
ત્યા કરને તો બહુ બહુ ઘરજી હોય બાપ. બહ હોય તે સ્પેશિયલ - સ્પેશિયલ ખીચડી કઢી રીંગણા બટાટાનું શાક. હોય બાજરના રોટલા હોય બાજુમાં સેવ બુંદી હોય ગોળ હોય મજા. મજા આવી દે ખાવાની.
આવું છે ને ધાર્મિક સ્થળો એ ફરતું રહેવું જોઈએને.
હા!
તને કોઈ એવું ક કે.
હમ હવે તો જલરમ ચિંતતા. તો બધાણે બિલ્ડિંગ બિલ્ડિંગ એ કડી ખીચડીને બનાવે છે.
ન તોું બગ આપ. પણ તમે તમારે જોું છો જે પ્રોપર મંદિરમાં ગમતી હશે ને એના જેવું. કેસ્ટ તો તમને આવશે જ નહી.
ના આવે ના આવે તો અંદાજ જ ના હોય ને ક્યાંક. કેટલા માણસો પછી જલારામ બાપા પોતે જ ભરકત નાખે છે ને.
એ કેવું છે ને કે એ એનો એક શું પૂછે એનો.
બધા ઠેકાણ આપે દ્વારિકા જઈએ કે. માં ઘણા છે મઢનું છે અમુક મોટ. મોટા મોટા સ્થાન હોય ત્યાં કને. ક્યારે કેટલા માણસ આવે કેટલા ના આવે બધાને ભગવાનની. એટલા હાલીને જાય છે. એટલી માનતાઓ હોય છે. અંદાજો નથી હોયતો કેટલું બનાવે તો બધાને પૂરો થાય છે જો.
જો આપડે છે ને ઘરે પણ ખીચડી બનાવતા હોય છે બરાબર પણ આ. ટેસ્ટ નથી મળતું હોતો એટલે એ ત્યાં. છે ને એક આપડી પેલી છે ને શધા છે. હ આપડે શ્રધા ના કારણે ત્યાં જએ છીએ. અને એમાં છે ને એ પ્રભુ નો લસ હોય છે.
હમ ના પી જો બિલ્ડીંગમાં બને બિલ્ડીંગમાં બને સુું. તો અંદાજ આવી જશે પચાસ માણસ છે તો દસ દસ. કિલો બનાવી કે પાંચ કિલો અંદાજ આવી જાય ત્યાં તો કઈ હિસાબ જ ન હોય ને.
ના ત્યાં ભંડારો ચાલુ જ હોય ગમે ત્યારે તમે જુ. પછી તમે કોવડી જાવ ને. મહુડી જાવ ને મહુડી તમે તો. ત્યાં કેવું છે માતાજી નું મંદિર છે આમ તો. તો પેલું જૈન લોકો નું છે અને ત્યાં છે ને શું. ઉખડી ન મહિમા છે. આપડે કેમ જલારામ પાપામાં ખીચડીનો મહિમા છે. એમને સુ ઉખડી ન મહિમા છે ધ કે તમને એમ થાય કે મારું આ. તમારું આ કાર્ય કોતી જશે જે તમે છે. બહુધર સરસ મજા વાપરે એમ ગયા ને તો ત્યાંને ત્યાં. છે ને એકાવન રૂપિયા ની એકસો એક રૂપિયાની એવી રીતે ત્યાં સુખડી છે ને ગરમ ગરમ. તી હો અને આપડરો આપડે. ફરવાની પણ ઈ મંદિર ની પાર એનો પ્રસાદ નથી રહવા. પણ તમે ત્યાં ધરાઈ ને ખાવ ને સુખડી તો એમ થાય કે ઓહો ખાતા જ રહી. જાય, ખાતા રહી જાય એટલો સરસ ટેસ્ટ હોય છે કે તમે વાત જાવા દયો. એટલે આમાં છે ને
પ્રસાદી નો ફાયદો છે. આપે ક્યાં પણ જાઈએ, કેટલી સુગંધ આવે ડારા નો શીરો બનાવે. ખબર છે ને? ઘઉં ના ફાડિયા નો. એમ થાય આજે તો ખાલી શીરો જ હું શીરો જ ખાઈ, પણ કેટલી જેટલી આપે ને એક ચમ ચો એટલામાં તો આપનો પેટ ફૂલ થઈ જાય.
ઈ પ્રસાદી નો છે ને. આપે ઘરે જાવ વટકો ભરી ખાઈ લેશું, હા.
કંઈ સંતોષ નહી થાય તમને. આ છે ને બધા જગ્યા નો પ્રભાવ છે. તમે ત્યાં ગમે ત્યાં જશો ને તો તમને અંદર થી એમ થશે ને કે હાઈસ કેવી ઠંડક છે ત્યારે તમને જગ્યા નો પ્રભાવ બતાવશે અમુક જગ્યા એ જાવ ને તો આપડું ફોન છેને ઊંચે આટે ચાલ એટલે ઈ જગ્યા છે ને સારી માટે રહે.
હમ્મ દ્વારિકા ગયાં તા શ્રીખંડ પુરી બટેટાનું શાક એમ થાય હજી શ્રી -શ્રીખંડ નાખો બીજી વાલો એથી ના મુકો તમે એ કે પણ જેટલી દે ને કેટલી માન આપને ખાવાય ખબર દે
એટલે ઈ મંદિરમાં જતો રહે છે?
બહુ બહુ ને તે આવ્યો હા હા મંદિરમાં બધી કેટલી લાઈન નથી ખબર છે સોસો બ માણસ ની લાઈનો હતી. ત્યાં કને
એટલે અહી આપડે ત્યાંથી પૈસા લઈએ કે્યા કેવી રીતે?
એટલે આમ પૈસા ના લે આપની કને ધર્મશાળા હોય ને તો રાત રો કા હોય ને તો હજી કઈ ભાડો લે છે પાંચસો સાત સો એક રૂમ લઈએ તેમાં ચાર પાંચ જણ આપના ફેમિલી હોય તો રહી શક કેને બીજા સાઈડમાં બીજા હોય તો પછી લેડીસને પછી ઓલું થાય ને થોડી તકલીફ થાય. તો પછી શું કરવાનું પછી અમે શું કર્યું તું કે લેડીસ એકમાં હતી ને જેન્ટસ બીજામાં હ
માં તૈયે બરાબર હા મંદિર ની ધર્મશાળા હશે ને
હા, બધા મળે પણ એનાથી પેલે થી આપે જવા રહે ને તો ચાર દિવસ પેલા આપને બુક કરાવવું જોઈએ તો પછી થાય, તો મજા આવી જાય ગ્રુપમાં. હ?
દ્વાલકા ગોપતી ઘાટ ગયા ત?
હા અહં કને બધા ઠેકાણ જઈએ દર્શન જેવા તમે હાલતા જાવને દર્શન કરતા ઉભીને દર્શન ન થાય, આપે બરોબર જોઈને દર્શન કરી એવી રીતે લાઈન હતી લાઈન હતી બહુ લાઈન હતી.
હવે છે ને તમે શું કરશો ખબર છે આપડે અ અસઠ મહિનાની અષ્ટમી આવશે.
હ.
એ અષ્ટમી છે ને રાધા અષ્ટમી તરીકે છે મતલબ એનું તથી છે રાતાાષમ ત્યારે તમે બ્રજમાં જાઓ ને, અ્રજમાં, ત્યારે અષ્ટમી નું બહુ જ મહત્વ છે અને ત્યાં રાધા કુંડ છે. રોજમાં હા ત્યાનો બ જ મહિના છે એક વારચ ફેડ પડે ને તો આપડે અત્યારે આ સાઠ મહિના પ આવે ને વર્ષ તમે ત્યારે દર્શન કરશો ત રાધા અષ્ટમી ના બહુ સરસ મે એમાં છે જે માત્ર કેમ દ્વારકા છે, કે પછી સોમનાથ છે, આ બધા એ લોકો એમાં છે ને એમ રીતે અ્યારે રાળષમેનો મયમાં છે. અને ત્યાં રાધા કુલ છે અને રાધા ની એઝે બાચમાં છે ને શ્યામ કુંડ છે એટલે સ્્યામ કો પાણી છે. થોડું બ્લેક ઉપર લાગશે એટલે રાધાકુંડ નું પાણી છેને, થોડું વ્હાઈટ ઉપર લાગશે એટલે રાધાપુર ન શ્યામપુર જે આજુબાજુમાં છે. ત્યારે મેળ પડે ને તો તમે દસ કરશો ત્યાંના બહજ ભયમાં છે એું લય ત્યા
અે તમે આ જોય છે અંજારમાં જેસલ તોરલ નું મ મંદિર છે એ કેટલો આ કેવો છે હર બાર મહિનામાં તેલનોો દાણો છે. એટલો બધા ઘસકે છે બે સાથે થ હમણાં ભૂકંપ કેટલો થયો હતો વચમાં ખબર છે ને મોટા મોટ તો આમ હા એ મંદિરને કંઈ નથીતું એને નથીતો પછી આશાપુરા નું મંદિર છે, એને તો અમુક માતાજી ના છે ને, ધાર્મિક સ્થળ એને કાંઈ નથીતો વિચાર કરો તમે
સાત છે સાત
છે અમારા કેરામાં કેરા બળ દ ત જોયો નહ ત્યાં લાખો વુલાણો મંદિર છે મ લાગે કેટલો જ ચૂનો છે ખાલી પથ્થરથી જ ઊભો કરેલો છે શરમિટ એક ચપટી નથી. હા તોય પણ મંદિરને કાંઈ આંચ ના આવી તમે કયો આટલું નાનો શિવલિંગ છે, શંકર ભગવાન નું જોુઓ તો જાણે સાત માળ કે આઠ માળ જેટલો ઊંચો છે એક શમિટ નથી હું નાની ત્યા કેરા ની કેરા ના કેરા બળદિયા ભુજ આવી ગયો. ઈ બાજુ એ પથ્થર ના પડે જોવ ને આટલી આટલી મકાન ના મકાન બંગલા.
બધો પડી ગયો. પછી છે હાજરા અચુર છે જો તમે મામા તો ભગવાન હાજરા હજુર છેજી.
તો ત્યારે ભગવાન પૂજે છે ને આ જો બધા અમારા દેવસ્થાાન હોય અમે મુંબઈ માં રહેતાય કે ભધા દેવસ્થાને પછી કચ્છ બાજુ ઈચ હોય ત્યાં
હા એટલે આપડે જ્યાં ના હોય ને એજ હા આપણું જ્યાનુ માનતા હોય ને ત્યાં જ આપડે જવું પડે હ ભલે ચાલો
ભગવાનને માને છે એ બધા સુખી છેને આજ જમાનાના આ પથ્થર ને શું પૂજા કરવી હો પથ્થર નું નામ લે તો પછીને પરચો મળે જ છે.
ભલે ભલે